હલો
હ બોલો
હા કેમ છો
બસ મજામાં છે
જમી લીધું
હા
જમી લીધું
હા જમીન લીધું
હા કેવું તમે ભજન માં જ આવ છો
હા ભજનમાં જઈે છે
ક્યારે જાાવ
હ બપોરે સવારનું હોય તો સવારે સાંદું હોય તો સાંધું
હમ પછી શું કરો ભજનમાં
ત્યાં ભજન કરીએ ગરબા રમીએ
હમ પછી બીજું શું હોય ક્યાં કોણ કોણ હોય
આરતી કરીએ પ્રસાદી ખાઈએ
હમ કેટલા બધા જણ હોય ત્યાં
અમે તો દસ બાર જણા થઈએ
હા ગ ગ એું મને પછી પ્રસાદી માં શું બને
પ્રસાદી મો પેંડ તા હોય સુખડી હોય હળવ હોય એ બધું હોય
હમ સુખડી ક તે બનાવાની
અવાજ બધા ને
હલોો
હા
તો સુખડી તમે કેવી રીતે બનાવ
ગોળગીમાં
હા તો પણ કેવી રીતે બનાવાની એમ કો રાખી એની એની રીત કો એક પછી એક
છ પછી ઘી મૂકીએ ગોળ કરીએ પછી લોટ નાખીએ
પછી એના કેટલી વાર સમધી
પ અડધો કલાક જેવું અડધો કલાક
નઈ એના ઘીમાં હલાવા ને કેટલી વાર
દસ પંદર મિનિટ હોય
હમ પછી પછી ગોળ નાખવા
હા એ તો અ અમે માંરે રીતે બનાઈએ
હા એટલે ગોળ નાખ ખોને એમ મંદર
જો ગોળ ઘી નાખીએ પછી લોટ શેકીએ. બસ બસ. જે ગોળ ના ખીએ
હમ્.
ઘી એ બધ પછી હલાવીએ પછી બનાવી દઈએ.
હમ.
હા. પછી થાળી મળ લને થાળી દઈએ.
થાળી માં લઈને
ખા હ. પછી ખઈએ.
પછી ઠંડુ થાય તો એના પીસ નહી કરવાના
હ. ઠંડુ થક થાય એના થારીમાં થઠારી એ પછી તેના પીસ કરીએ ચોરસ પીસ કરીએ હ.
હમ.
પછી જવ ખાઈએ
હા. પછી બીજું શું બનાવ
બીજું બીજું તો દૂધી નો અરે ગાજર નો હલવો બનાવીએ.
એ કે રીતે બનાવાનું
એક ઘી મૂકીએ પછી ગાજર ન ઉછીણ નાખી દેએ અંદર એનો હલાઈ હલાઈ કરીએ પછી દૂધ નાખીએ. પછી ખાન્ડ નાખીએ.
હમ.
હમ.
ગાજર ને પેલા છીણી લેવાના હે ને
હ ગાજર ન શણી લેવાના દોઈના
હમ.
અને પછી ઘી મૂકીને થોડું સાતળી દઈએ પછી દૂધ નાખીએ. ખાંડ નાખીએ. ઇલાયચી નાખીએ કાજુ બદામ નાખીએ.
હમ્મ.
. હછી કાળી થારી મથારી ઈએ પછી એના પીસ પાડી દઈએ.
હમ્મ.
હ બોલ.
બરાબર પછી બીજું શું ભજન માં બીજું શું કરાવે.
એ ભજનમાં તો ભજન ગવડાવે. ખંજીરા મંદિરા વગાડીયે.
હા.
હ પછી આરતી કરીએ. પ્રસાદી વેચીએ
હમ પ તને છેલ્લે નાસ્તા પાણી બી કરતા હોય ને ઘણા લોકો રાખતા હોય. કે ભાઈ કેટલા કલાક નું હોય.
અ ગરબો હોય તો ત્રણ કલાક નો ગરબો હોય.
હમ્મ.
હમ ત્રણ કલાક પૂરા થાય એટલે પછી એને આરતી કરીએ. પછી એ ઠંડુ હોય ઠંડુ પીળ નાસ્તો હોય તો કઈ સમોસા છે એવું બધું ખવડાવે.
હમ્મ નાસ્તો તમે. ઘરે બનાવો કે બહાર થી લાવો.
બહાર થી લાવો ઘણા. ઘણા ઘરે ઘરે તો પેલો કોરોના તો લાવો. .
હા એટલે ઘરે બી ઘણા બનાવતા હોય એમ.
હ જમણ વાળ હોય તો ઘરે હોય બધું બનાવો. . સોયા આવ બનાવન
હા.
હ એમાં બધુ હોય ગુલાબ જાંબુ હોય દાળ ભાત શાક રોટલી. ફરસાણ હોય બીજુ હમ્મ. એવું હતું.
હા એ તો જમણ વાર રાખીએ તો બધું રાખ ખપડ ના. તામાં તો કોરગ નાસ્તો બી હોય સમોસા.
હ સમોસા એ ભજ . એ બધું હોય.
તો હવે ક્યારે જવાનું તમાર ભજનમાં?
હવે તો જયારે આવે ત્યારે જવાનું હોય.
હમ્મ હા હમણાં તો હવે પેલો અધિક મહિનો પૂરો થ . હમ્મ.
રાજુ ભાઈના ત્યાં જવાનું નામ નઈ લેવાનુંને મંગળવાર જ જઈએ ગરબો કરવા.
હા.
હ હા દર મંગળવારે હોય. હા. . .
બીજું બોલો બીજું શું ચાલે?
બસ શાંતિ બેઠા છીએ હવે જમી પર કરવાની.
હમ્મ ક્યાંય ફરવા ભરવા જવાનું?
ના નથી જવાનું ઘરે જ
તમારે બરોડા જવાનું હતું.
હ એઈ ગ
હમ હમ બરોડામાં ફરવા જેવું શું.
કમાટી બાગ છે એ બધું ઘણું બધું છે જોવાનું
હમ.
હમ.
ઘણું બધું માં શું
એટલે ઘણું બધું એટલે એટલા માટી ભાગે બધા પ્રાણીઓ હોય
પ્રાણી સંગ્રહાલય હમ
પ્રાણી સંઘરાલય
હા હા ત્યાં બહુ મોટું પ્રાણી
હા.
હમ. અને બગીચો એ ખાચો મોટો મોટો છે.
હા અહીંયા હમ.
પછી બીજું શું હતું
બીજું તો બીજું બીજું તો શું હોય આવ હમ. આઈના મલનું આયના મલ તો ત છે મ લાગે ને હમ
મને ખબર નહ હા હશે
પેલો ઈંડોરા નો પુલ બનાવ છે આમ જુલતો પુલ આવે ને એવો જુલતો પુલ નવો બનાવ્યો છે
હમ. અને પેલા કઈક મેહેલ છે ને ત્યાં કઈક
હા અ બલી જવાય એ મેલ નું નામ તો રાજા નો મેલ છે કે
હા મેલ ભી જોવા જેવો છે બધા જતા હોય છે જોવા હમ.
પછી અહયા તો અ એ ક બોલાય ને ક કરી્યા કાંકરિયા છે પછી રીવાન ફન્ટમાં જોવા જઈએ
હમ હા અહિયાં તો બધું આપડે બહુ બધું
અ હા
હમ
અચછ
હમણાં નવો પેલો એ બન્યો છે ને બધ રિવરફ્રન્ટ ઉપર ખાસું બધું બન્યું છે
હા હમ
પ્રોગ્રામ હોય બધા અલગ થતા રહેતા હોય ત્યાંનીર
હમ પછી દ્વારકા જે ગયાત કત્તા
હમ
દ્વારકા બધા હ દ્વારકા બધા મંદિરો જોયા પછી બ્રિજ જોયો નવો બ્રિજ બનાવે છે જોયો હ
દરિયો બી છે ને ત્યાં દ્વારકામાં તો તમે બેઠા ત દરિયા ની અંદર બોટ માં
બોટમાં નથી આ બેઠા અમે
વોટમાં નતા બેઠા હમ
દરિયામાંલું એમાં ગોમતી નાયા ત હા અને બધા ફર્યા બીજ પર
હમ ભીડ તો બહ હશે નહ પણ
હા બહત ભીડ હતી મંદિર માં જગ્યા ના મળે મંદર મંદિર માં જવાની એવું બધું હતું
હમ હા તે તો અધિક માસ ચાલ તો તો એટલા બધા આવે ને મંદિરે દર્શન કરવા એટલે તો એમ પાછી વેકેશન બી હતું વેકેશન માં બધા ફરવા નીકળે
હમ
સારું
હમ
બોલો બીજું પછી કરું તારે ફંડ તમને
સારું
હા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ
હમ હભી ત સુગ્યા ફોન કરો છ